જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કેમ છો?
હું પણ મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
આજ આપણે કન્ટેન્ટ ક્રિએટર અમ્મ વિશે વાત કરીશું.
બિલકુલ. સરસ વીચેય છે. આજનો સમય ડિજિટલ યુગ યુગ નો સમય છે. લગભગ બધા જ લોકો પાસે સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટ છે. આ ઇન્ટરનેટ એ દુનિયા નાની બધ બનાવી દીધી છે. આજે આપનું ઘરે બેટા દુનિયાભર નહીં મેળ શકીએ. આ બદલાવની સાથે એક નવી કારકિર્દ જન્મની કોન્ટેન્ટ ક્રિએટની સુવિ
હા. એ વ્યક્તિ અહ અહ આજનો સમય ડિજિટલ યુગનો સમય છે. લગભગ બધા લોકો પાસે ઇસ્માર્ટ ફોન અહ ઈસ્માર્ટ ફોન અને ઇન્ટરનેટ છે. આ ઇન્ટરનેટે દુનિયાને નાની બનાઇ દીધી ધી છે. આજે આપણે ઘર બેઠા દુનિયાભરની માહિતી મેલવી શકીએ છીએ. આ બદલવાની સાથ તે એક નવી કર કારકિર્દ જન્મી છે. કોન્ટેન્ટ ક્રિએટર જો વ્યક્તિ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વ્લોગ, પોડકાસ્ટ અથ વા બીજા ડિજિટલ પ્લેટફોર્મ પર વિડીયો, ફોટો, લેખ, ઓડિયો અથવા જ્ઞાનભરી માહિતી બનાવીને લોકો સુ સુધી પહોંચાડે, તેને કન્ટેન્ટ ક્રિએટર ક કહ કહેવાય શે.
એકદમ સાચું ક્યું. કોન્ટેન્ટ પર મનોરંજન માટે નથી હોતું. ઘના લોક શિક્ષણ આપે છે, ઘણા ખેતી વિશે જણાવે છે. ઘના હેલ્થ અને ફિટનેસ પર વાત કરે છે. કોઈ બિઝનેસ શીખવાડે, તો કોઈ મોટિવેશન આપે છે.
આજે હજારો યુવા ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે. ઘના લોકો ઘર બેઠા લાખો રૂપિયાની કમાવી કર્યા સે. પણ એ પાછલ વર્ષોનું મહેનત, ધીરજ અને સતત શીખવાની ભાવના હોય છે. કન્ટેન્ટ તર ક્રિએટર બનવા માટે ફક્ત મોંઘા કેમરા જરૂરી નથી, શરૂઆત એક સાદા મોબાઈલ થી પણ ગઈ સકે સે.
એકદમ સાચું સુ કયું તમે. હા ક્રોન્ટન્ટેન્ટ ક્રિએેટ ન બનાવના માટે ફત મોંઘો કે મોટો કેમેરો જરૂરી નથી શરૂઆત એ સાધારણ મોબાઈલથી પણ થઈ શકે છે. જરૂરી છે. જરૂરી છે સાચી માહિતી સારું પ્રેજન્ટેશન અને નિયમિત મહેનત જોઈએ.
જો આપણે દરરોજ કેંક ન શીકી એ લોકો ન ઉપયોગ માહિતી આપ પી અને ઈમાનદારીથી કામ કરીએ તો સફલતા જરૂર મલે.
બિલકુલ સાચું ક્યું આજના સમયમાં ક્રન્ટેક્ટ ક્રિએટના ક્રિએેટલ ફત એન એવા શોખ નથી પણ એક સમાજ જનક વ્યવસ્થા અને નવી કાર્યત કીરી બન્યું છે.
અવે આપણા જાણીએ કે કન્ટેન્ટ ક્રિએટર બનવા માટે ગુણો જરૂરી છે ગુણ છે સર્વચનાત્મક વિચાર અર્થાત ક્રિએટિવિટી. જો તમે બીજાથી અલેગ અલગ અને નવમ વિચાર લાવો છો. તો લોકો તમને બીજો ગુણ છે આત્મ વિશ્વાસ શુરૂઆતમાં ઘણા લોકો તમારી મજાકડાવશે કોઈ કેશે કે આ બધું કરીનુ શું મળવાનું પણ જો તમને તમારા ભરોસા હશે તો એક દિવસ તે જે લોકો તમારી પ્રશંસા કરશે. ત્રીજો ગુણ છે નિયમિતતા એક દિવસ વિડીયો મૂકીને પશી એક માઈની સુધી ગાયબ રસી જશો તો સફળતા મળવી પણ મુશ્કેલ બની શકીએ. નિયમિત કામ કરનાર વ્યક્તિ જ આગળ વધે છે.
બિલકુલ સાચું કું છતો ગુણ છે સત્ય અને ઈમાનદારી ખોટી ખબર આપવા અથવા લોકોને ગુમરાહ કરતો કોન્ટ ક્યારે પણ બનાવનું નહીં. સમાજને સાચી રહે ઉપયોગી માહિતી આપને. એવા આપની જ જવાબદારી છે.
આજે આપણે ઘણા પ્રકારના કોન્ટેન્ટ ક્રિએટર છે. કોઈ એજ્યુકેશનલ પર વિડીિયો બનાવે છે તો કોઈ કુકિંગ શીખવાડે છે. કોઈ ટ્રવલ બ્લોગર છે તો કોઈ ટેકનોલોજી સમજાવે છે. કોઈ અને હેલ્થ અને ફિટનેસ કામ કરે છે કોઈ કોમેડી થી લોકો ન સાસ આવે છે. કોઈ મોટિવેશન આપે છે તો કોઈ બીજનેસ અને ફાઈનાન્સ શીખવાડે છે. આ બધા સમાજના કંક ને કંક આપી રહ્યા છે. એ જે સારા કન્ટેન્ટ ક્રિએટરને ઓલક્યાના ફોલોવર્સ થી નથી. પણ એના વિચારોથી થાય છે કે લાખો ફોલોવર્સ હોવા છતાં જો સમાજને નુકસાન થતું હોય તો એ સફલતા નથી. પણ ઓછા ફોલોવર્સ હોવા છતાં તો કોઈના જીવનમાં સારા બદલાવ લાવી શકાય. તો એ સાચી સફલતા છે.
તમ સાચુ કીધુ તમે બેન. આ ઘણા વિદ્યાર્થી પોતાના અભ્યાસ સાથે સાથે એજ્યુકેશન મડિયમ તેના બી બીજા વિદ્યાર્થીઓને મદદ કરે છે ઘણી ગૃહણીઓ રસોઈ વિડીયો બનાવીએ લાખો લોકો સુધી પહોંચે છે તો ઘણા કિસાન ખેતીને નવી પદ્ધતિ બનાવી તે બીજા કિસાનો મદદ કરે છે.
હવે આપડે કોન્ટેન્ટ ક્રિએટર બનવાનો ફાયદો અને જવાબદારી વિષય વાત આજે સોશિયલ મીડિયા એ દુનિયાને એકબીજા સાથે જોડી દીધી છે. જો આપની પાસે સારો વિચાર જ્ઞાન અથવા કલા હોય તો ફક્ત આપણા ગાવસ સુધી સીમિત નથી થ રહેતી એ દુનિયા ની કોઈ પણ ખૂણા અહ સુધી શકે છે કોન્ટેન્ટ ક્રિએટર બનવાનો સો તોમાં અહ મોટો ફાયદો એ છે કે આપણે પોતાની ઓલખ મલે છે આપણા કામથી લોકો આપણે ઓળખો છે જો આપણે સારૂ કામ કરીએ સમાજમાં સમાન પણ મલે છે ઔર બીજો ફાયદો જે છે કી જે આર્થીક કમાણી યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને બ્રાન્ડ પ્રમોશન થાય જે જે ઓનલાઈન કોર્સ એફિલયટ માર્કેટિંગથી થાય છે જેવા ઘણો માધ્યમની કમાઈ થઈ શકે. પણ મિત્રો પૈસા કમાવાનો એક માત્ર લક્ષ્ય હું જોઇએ પહેલું લક્ષ્ય લોકો નું ઉપયોગી અને સાચું કન્ટેન્ટ અપનાવ હોય જોઈએ
એકદમ સાચું કયું આ સાથે જવાબદારી પણ વધે છે. આજે સોશિયલ મીડિયા પર ખોટી ખબરો અફવાઓ અને ભ્રમ પેલાતી પીડીયો ખૂબ જોવા મળે છે આવા કોન્ટેક્ટથી સમાજને નુકસાન થઈ જ થઈ શકે છે. એટલે એક સારા કોન્ટેન્ટ ક્રિએટને એ ક્યારે પણ ખોટી માહિતી આપવી જોઈએ.
બીજી મહત્વની વાત એ છે કે બીજાના કોન્ટેન્ટની નકલ કરવાને બદલે પોતાના વિચારોથી કામ કરવું જોઈએ મૌલિકતા તો સાચી સફલતા આપે છે આપણે એવા અહ કોન્ટેકન્ટ બનાવી જે તે કે બાલવો યુમા અને સમાજને પ્રેરણા મલે પર્યાવરણ શિક્ષણ સ્વાસ્થ્ય સંસ્કાર ટેકનોલોજી મહિલા સશક્તિકરણ તેથીયે જાગૃકતા જેવો વિષયો પર ઉત્તમ કોણ નો કોન્ટેક્ટ બનાવી શકાય
એકદમ સાચું કયું હા એક સારો કોન્ટક્ટ હજાર લોકોને પ્રેરણા આપી શકે છે. તને એક ખોટી કોન્ટે્ટ હજારો લોકોનો ગુમરાહ પણ કરી શકે
એટલે એકદમ સાચી વાત થઈ એટલે આપણે હંમેશા સા ચી માહિતી, સારા વિચાર રાખવુ અને સ કાત્મક સંદેશ ફેલવાનો પ્રયાસ કરવો જોઈએ. અંતમાં એટલું જ કહીએ કે ડિજિટલ દુનિયામાં હ ખોઈનું જાવાનું તે આપણે કનટ કોન્ટેન્ટ બનાવી છે તે બાલકો અને સમાજને પ્રેરણા મળે એ જે જવાબદારી પણ વધે છે. ઓર ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં રીલ સ્ક્રોલ કરવા મા કે ટાઈમની કારની એ જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અને બ્રાન્ડ પ્રમોશનને અ અ કમાઈ કરવા માટે મલે શે એ જે ઓનલાઈન કોર્સ એ જે સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ વેશ એન અ નં નય નય તે બી આગે ખૂદણું ખૂબ ઉપયોગી છે તે આગે એમ્પ્લોયમેન્ટ દિલવાય શે ઓર પણ મિત્રો પૈસા કમાવશે તો એકમાત્ર લક્ષ્ય ન હોવું જોઈએ પહેલું લોક છે ઉપો અને સાચું કન્ટેન્ટ તો લોગ દેખણું ખઘણું પસંદ કરતું કરણું લોગિને ખુબ ઇન્ટરેસ્ટ આવ છો. અ અચ્છું અચ્છું કન્ટેન્ટ દેખવા માટે અને યુટ્યુબ માટે તમે અગર ખવાની રેસીપી વનાવી રહ્યા છે તે તો અગર સુંદર-સુંદર ખાણું બણાવી રયા ખમણ, ઢોકલા, દાલ, પૂડી ત્યાં અનેક અ અચ્છું અચ્છું ઓછું ખાણું વણી રહ્યા શે તો અ અગર કન્ટેન્ટ માટે ઇન્ટરેસ્ટ છે ને. તો તે તને વિડયો જરૂર દે કે શા ચલો, આપ આપે એ વિષે ફરીએ વાત કરીએ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.